કેમ છો?
બસ મજામાં છું, તમે કેમ છો?
મેં મજામાં છે, તમે કેમ છો?
બસ મજા જ છે.
બરોબર. આજે હું રમત ગમત અને ફિટનેસ વિશે વાત કરવા જઈ રહ્યા છું, તો આજના જમાનામાં કેવું કે બધાના બરાબર રમત ગમત અને ફિટનેસ પર કોઈ ફોકસ કરતું નથી, કોઈ ધ્યાન આપ તું નથી, જે હોય તે ઘરમાં જ આખો દિવસ પડી રહે છે, એવું નથી લાગતું તમને?
લાગે છે ને
અને હલો
હા આવે છે, અવાજ બોલો
હા બોલો બોલો શું કેવો?
જે ફિટનેસ છે, ને એ મને એવું લાગે કે ભારતમાં ખુબ જ એની જરૂરિયાત છે. જેમકે બાળકો તો રમવા તો રમતા હોય છે, પરંતુ જેમની ઉંમર વધારે હોય છે. ના એ લોકો ફિટનેસ પર ધ્યાન દેતા હોય છે, કે ના એમની કોઈ એક્ટિવિટી હોય છે. તો મને એવું લાગે છે, કે ફિટનેસ પર ધ્યાન આપવું બો જરૂરી છે.
હા બિલકુલ સાચી વાત છે, ઘણા લોકો ઓફિસમાં બેહી બહીને અ પોતાનો દિવસ ગળતા હોય છે. જેના કારણે તેલોકની કોઈ હલ વિચલન કે તેની નથી જેના કારણે તે લોકો અન હેલધી અન હેલધી રહેતા નથી
હા તમારી વાત બિલકુલ સાચી છે, આખો દિવસ ઓફિસમાં કામ કરી એમનું જીવન બેઠું થઈ ગયું છે, જેના કારણે એમને કોઈ પણ એક્ટિવિટી થવા ના ના કારણે કેટલીક પ્રકારની બીમારીઓ પણ આવે છે.
હ હમણાં હાર્ટ એટેકની બીમારી ખુબ જ ઝડપથી વધી રહી છે. એનું મેન કારણ છે, કે ઓફિસમાં બેસી બેસીને કામ કરવું અને કસરત ન કરવી તમારું શું કેવું છે?
હ એતો છે, હાર્ટ એટેક વધુ વધી તો ગીયું છે. પરંતુ એના ઉપાયો પણ છે, જેમ કે લોકો કસરત કરવાનું વધારે અને એજ રીતે લોકો કોઈ પણ રમત ગમતમાં ભાગ પણ લે તો આના જે થવાના સંભાવના છે, એ ઘટી શકે છે.
હા બિલકુલ સાચી વાત ને મને તો એવું લાગે છે, કે આજે યોગ કરવું જોઈએ એ ખુબ જ ઉપયોગી આવે છે, જેમ કે યોગ કરવાથી હ બોડી અને બોડી ખુબ જ હેલ્ધી રહે છે, એવું મને લાગે છે.
હા એ વાત તો તમારી છે, યોગ કરવાથી બોડી સારી રહે જ છે, અને સાથે સાથે સ્વાસ્થ્ય અંદરથી પણ સારું રહે છે.
હા તો તમે તમારી ફિટનેસ સારી રાખવા માટે શું શું કરો છો તમે જણાવશો?
મે હું મારી ફિટનેસ સારી રાખવા માટે પેલા તો ચાલુ છું દિવસના દરરોજ આઠ થી દસ હજાર ડગલા હું ચાલવા જાઉં છું અને સાથે સાથે મારું જીમ પણ ચાલુ છે. જીમમાં અમારે બરોબર કસરતો ચાલે છે, અને રમત ગમતોમાં પણ હું ભાગ લઉં છું‌. તમારું શું છે, એમાં
મારે પણ એવું જ છે, મારે પણ હું ડેલી થોડું ઘણું ચાલવા જાઉં છું. પછી ચાલીને અમે ડેલી જીમ જતા હોઈ તો જીમ જએ છે. મે મારા મિત્ર જોડે જીમ કરું છું એ મને ખુબ જ સપોર્ટ કરે છે, એ બાબતમાં ઘણી વખતે અમે ઘણી વખત તમે જીમ જાવામાં આળસાઈ પણ કરી જાયે છે, અને જીમ જતા નથી. પણ એનો ગેરફાયદો પણ અમને થાય છે, તે અમને ખબર છે, પણ તે છ તા અમે નથી જતા
હું લોકો આળસ એવું કરીને જીમ જતા નથી પરંતુ જીમ જવું ખુબ જ અગત્યની વાત છે. અઠવાડિયામાં કે છ વખત તો જવું જ જોઈએ, અને કોઈપણ વષૅ વરસાદ આવે કે કંઈ પણ થાય તો પણ જવું જ જોઈએ તેમાં પછી આડ થાયતો આવી જના. જોઈએ તમારું શું.
હા, એજ સાચી વાત હવે ગઈકાલની જ વાત લઈને પકડવાની. અમે કાલે મારા મિત્ર જોડે જીમ ગયા હતા. ના પરંતુ જીમ બંધ હોવાથી મારો મિત્ર કહે કે, માંથી અડધો કલાક નહીં ઊભી રેવાય તમે. પાછા આવી ગયા જીમમાંથી. તો એવું નહી કરવું જોઈએ એવું મારું તો માનવું છે.
આવું જ સેમ મારા સાથે કાલે થયું હતું હું મારા મિત્ર સાથે ગયો હતો, જીમ એના માટે મેં એને પગે પડ્યા કે ભાઈ તું જીમ ચાલ મારી હારે. પણ ભાઈ માનતો નહોતો. તો ભાઈ જીમ જેવું જ નહીં. પણ એ બાને એને મેં દસ હજાર સ્ટેપ ચલાવ્યા એ જોતો નથી. મુશ્કેલથી એને લઈ ગયો જીમ.
હા એજને આજનું કેવું કે આજની જે જે જે જનરેશન. હા આજનું આહાર પણ તેવો થઈ ગયો છે, જેમ કે બધા. આજે જંક ફૂડ વધારે ખાઈ રહ્યા છે, અને ઘરનું હેલ્ઘી ખાવાનું. પર કોઈ ધ્યાન જ નથી આપતું એવું નથી લાગતું તમને એના પર તમારે શું કેવું છે.
એજ ને આજના જનસી જમાનામાં પીઝા બર્ગરના જમાનામાં, લોકો ભૂલ ગયા છે કે એમણે રમત ગમતમાં એ પાર્ટિસિપેટ કરવો જોઈએ આખો દિવસ મોબાઈલ જોતા રહે છે. પરંતુ દસ કદમ કે પંદર કદમ પણ બહાર ચાલવા જતા નથી. જેના કારણે એમને ઝડપ થી બીમારીઓનો અ પ્રસ્તક્ષેપ આવી રહ્યો છે.
હ આજ મારા મારા મારા મિત્રોને જ જોઈ લેવાને કે એ ડેલી એક એક પીઝા મંગાવીને ખાય છે. પણ એક્સરસાઇઝ કરતા નથી. તેના માં બહુ સમજાવે છે કે દરરોજ પીઝા નહીં મંગાવો પૈસાનો પણ બગાડ થાય છે અને સાથે સાથે હેલ્થ પણ અસર થાય છે પણ તે સમજતો જ નથી તે ડલી એક એક પીઝા તો ખાય જ છે. તો એવું નહી કરવું જોઈએ એવું લાગે મને
તમારી વાત બિલકુલ સાચી છે ડેલી પીઝા ખાવાના કારણે કેટલા હાર્ટ એટેકને કારણો એ બધી છે. અને બીજા એ કેટલા બધા નુકસાન થવાની સંભાવના રહે છે. અને રમત ગમત તો હોતી જ નથી જે લોકો પીઝા ને એવું ખાતા હોય ના એ લોકો કઈ રમત ગમત નહી હોતી કે નહી ચાલવા જતા જેના કારણે એમને ઘણી ખરી બીમારીઓનો ભાગ જોવા મળે છે.
હા બિલકુલ સાચી વાત રમવું એ હેલ્થ માટે બહુ જ સારું કેહેવાય કેમકે આપડણે જો રમીએ તો આપડે આમ કેહેવાય ને કે કસરત વગર આપણેે હેલ્થારી સારી રાખી શકીએ. એવું મને તો લાગે છે તમારું શું માનવું છે.
તમારી વાત બિલકુલ સાચી છે. એકને એક કસરત તો વ્યક્તિના જીવન દરમિયાન ગાળામાં હોવી જ જોઈએ. જેમ કે હું મારી વાત કરું હું એક પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર છું હું દેશને નેશનલ લેવલ પર પ્રેઝન્ટ બી કરી રહ્યો છું જેના કારણે આજે ઘણા લોકો મારી પ્રખ્યાતો કરે છે, કે આ વ્યક્તિ જીમ બી કરે છે. ક્રિકેટ બી જાય છે, ડેલી ચાલવાય જાય છે. તો એ રીતના બધાએ ફિટનેસ મેન્ટેન કરવું જોઈએ
હ ને આજે ફિટનેસ આજે ફિટનેસ વગર કઈ જ નથી ફિટનેસ વગર સારું જીવન પણ નથી. તેવું સમજવું એ જ મારુ માનવું છે.
એજ જયારે જયારે તબિયત સારી હોય ત્યારે બધું સારું લાગે અને જેવી તબિયત બગડી ગઈ તેવું જ પછી બધું હુનું હુનું લાગે એવું મારું કેવું છે.
હા એ જ મેં ઘરે ગયો હતો તો મતલબ પીજી થી ઘરે ગયો હતો તો ખાવાનું બો ખાધું તો મારા ત્રણ થી ચાર કિલો જેવું વજન વધી ગયો છે, પણ હું તેને મેન્ટેન કરવા માટે ડેલી અવે દોડવાનું ચાલી કરીએ ધીરે ધીરે જીમ જઈશ એટલે મારો વજન ઉતરી જશે એવું મને લાગે
હા વજન ઉતારવું એ મોટી જરૂરિયાતની વાત છે. એ જ વાતથી મેં મારા મિત્રનુ એક એક્ઝામ્પલ આપવા માંગુ છું જે જીમ અઠવાડયેમાં મુશ્કેલ થી ત્રણ થી ચાર વખત જાય છે. અને ખાવાનું ખાવું હોય તો અલગ અલગ એપો પરથી ડિસ્કાઉન્ટમાં બધું ફૂડ અને અલગ અલગ પ્રકારના ખોરાક મંગાવે છે. અને તે એના કારણે વ્યક્તિને ખૂબ જ મતલબ ચરબી વધી રહી છે, પણ એને હજુ ખબર પડતી નથી તો એને ધ્યાન આપવું જોઈએ એ બાબતે મને એવું લાગે છે.
હા બિલકુલ સાચી પણ એવા વ્યક્તિઓ બી હોય ને કે જે પોતાના ફિટનેસ પર બી ધ્યાન આપે પોતાના ખાવાના પર ધ્યાન આપે તે લોકોનુ જીવન ખુબ જ સારું વીતે એવું મને તો લાગે છે.
એ વાત તો તમારી સાચી છે, કે જે લોકો પોતાના ફિટનેસ પર ધ્યાન આપતા હોય એમનું જીવન ખુબ જ સરળ અને મસ્ત જતું હોય છે.
હા અને મારા મારી અ બાજુમાં એક મારા મિત્ર જ રહે છે. તે પણ એનું પણ ડેલી એવું જ કે જમવાનું જમે તો ડેલી એક એક ડબ્બો મંગાવવાનું કોઈ બી શાક કઈ બી નોનવેજ કે કઈ બી એમ બહારથી મંગાવીને ખાવાનું એટલે ખાવાનું આદત ખુબ જ ખોટી કહેવાય એવું લાગે છે, મને
એ તો તમારી વાત સાચી છે, આજના યુવાઓ કઈ બી ખાવું હોય તો પીજી નું અલગ અલગ હોસ્ટેલ નું ખાતા નથી એલોકો કેએફસી જેવી અલગ અલગ એપોમાંથી બધું મંગાવીને ખાય છે. ને જેના કારણે એ લોકોનું પેટ એ લોકો ના એટલું મોટું થઈ રહ્યું છે. કે જેની હદ પાર થઈ ગઈ છે.
હ એ જ તેનું પણ પેટ બો જ મોટું થઇ ગયું છે. કેમ કે તેનાથી સરખું ચલાતું પણ નથી દોડાતું પણ નથી માંડ માંડ તે જેમ કેએફસી માંથી મંગાવ્યું હોય તે માંડ માંડ લેવા જાય છે. તો મને એવું લાગે છે, એણે હેલ્થ પર ખુબ જ ફોકસ કરવો પડે અને તે તેની હેલ્થ સારી રાખે એ બાબત તેનું ધ્યાન રાખે એજ મારું માનવું માનવું છે.
એ વાત તો તમારી સાચી છે જો અગર એ વ્યક્તિ થોડું ફિટનેસ પર ફોકસ કરે થોડું દોડવા ચાલવાનું રાખે અને એ કન્ટિન્યુઅસલી એની પ્રેક્ટિસ કરતો હોય તો પછી એનું પેટે ઘટી જાય અને કેટલી બીમારીઓ શિક કાર થવાથી પણ એ બચી શકે છે.
પણ આજકાલ તો ઘણી બીમારીઓ તો મોસ્ટ ઓફની ખાવાના લીધે જ થઈ રહી. એવું લાગ્યું છે જેમકે અનેક બીમારી જેમ કે અ ફૂડ પોઈઝન વગેરે વગેરે બીમારીઓ થઈ રહી છે એવું મતલબ
તમારી વાત તો સાચી છે આજે ખાવાના કારણે ડાયાબિટીસ અને એવી અલગ પ્રકારની અનેક અનેક બીમારીઓ થાય છે પરંતુ લોકો એના પર ધ્યાન આપતા નથી.
ને આજ ના ખાવામાં સુગર પણ ઘણું આવી રહ્યું છે. એના કારણે આપણી હેલ્થ સારી સુગર ના કારણે આપણી હેલ્થ સારી નહી રહિ શકે. તો આપડે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપડે વધારે સુગર વાળું ખાવુ નું ન ખાવુ જોઈએ અને આપડે હેલ્થી ખાવાનું ખાવું જોઈએ ઘરમાંથી.
હમ તમારી વાત સાચી છે એજ રમત ગમત કરો રમવાનું એ રાખો થોડું. અને હલન ચલન કરો અને કસરત પર ધ્યાન રાખો તો તમારું શરીર અંતમાં હેલ્ધી જ રહે છે.
હા ચાલો તો વાત કરીયે સારું.
ઓકે વાંધો નહી.